હમ
ઓ હેલો
હા કેમ છો
હલો
હલો હલો
હલો
કેમ છો
હલો
હલો
હલો
હલો હલો હા કેમ છો હા મજામાં તમે
હાલો કેમ છે?
હા, મજામાં મજામાં તમે?
ઘણા દિવસ પછી વાત થઈ મેં કીધુ લાવ ફોન કરો.
હા, સાચી વાત છે, ઘણા દિવસ પછી વાત થઈ.
હમ્મ તુંમજ બસ બસ હું મજામાં મેં કીધું આજ ચૂના ફોટા જોઈ રહી હતી હું. તો કોવિડ ના દિવસો નાને બધા ત મે કીધું કોવિડ ના દિવસોને યાદ આયવી
હા સાચી વાત છે.
હા એ દિવસો તો ક્યારે ભૂલાય નીય એ વા હતા
હા, એકદમ સાચું છે મને બી યાદ છે કે લોકડાઉન વખતે કેવી રીતે, આપડે આમ રમવાનું બહાર જવાનું બધું જ બંધ થઈ ગયું હતું.
હા, શરૂઆતમાં તો મને બહુ ડર લાગતો હતો. જેવા સમાચાર ચાલુ કરો ને જ્યાં જવ ત્યાં બસ કોવિડ ની જ વાતો કોવિડ ની જ વાતો,
હા, સાચું દરરોજ કેટલા નવા કેસ આવે કેટલા લોકો સાજા થાય, કેટલા લોકો ના થાય એજ જોતા હતા,
હા, મને તો યાદ છે બી લોકડાઉન ની જાહેરાત થઈ, ત્યારે બધા લોકો કેવા ડરી ગયા હતા કે હવે શું કરીશું,
હા, બજાર માં પણ બહ ભીડ થઈ ગઈ અને લોકો જરૂરી વસ્તુઓ ખરીદવા બી દોડી રહ્યા, ત અને પછી બહાર નીકળવાનું બી બંધ થઈ ગયુ હતું, જોડે જોડે
હા કારણ કે આપણે બધા ઘરમાં જ રહેતા હતા બહાર જવાની તો વાત જ નહોતી, કારણ કે કહી જ દીધું તું કે ઘરની બહાર જ નહી નીકળવાનું,
હા, એજ ને મિત્રો હ મળવાનું કોલેજ જવાનું બાર જવાનું, ધંધો પાણી બધું જ બંધ થઈ ગયું હતું,
હા, ઓનલાઈન ક્લાસ પણ એજ સમયે શરૂ થઈ ગયા તા ને
હા, શરૂઆત ન તો એમમાં પણ બહુ મુશ્કેલીઓ પડી ક્યારેક નહી. ચાલે ક્યારેક ના ચાલે ઘણી વાર સમજાય કોઈ વસ્તુ ના સમજાય,
તો પણ એ બાને આપડણે ઘણું ઘણું ધીમે ધીમે ઘણું બધું શીખી ગયા કે આવી રીતેને તો આપણે ઓનલાઈન લેક્ચર કેવી રીતે અટેન્ડ કરવા એવું ક્યાં આવડતું તુ,
એ ખરેખર પણ ટેકનોલોજી નો ઉપયોગ પણ એ વખત વધારે કરતા આવડ્યો આપણને,
હા, કોવિડ દરમિયાન ઘરે બધા પરિવાર સાથે ઘણો સમય પસાર કરવાનો મોકો મળ્યો કેટલી બધી ટાઈમ સ્પેન્ડ કર્યો નહિ તો આમ તો બધાને ચાલુ હોય ઓફિસ ચાલુ હોય બધા પોતપોતાના કામ ધંધી જાય. એ ટાઈમે સૌથી વધારે સમય પસાર કર્યો,
હા, એડ બધામ જોડે બેસીને જમીએ વાતો કરીએ, ફિલ્મ જોઈએ તો મજા આવે એવી રીતે,
હમ્મ પણ ક્યારેય આખો દિવસ ઘરમાં રહેતા કંટાળો પણ આવતો હતો, તો કે આખો દિવસ શુ કરવાનો
સાચચી મને પણ એવું બહુ જ હતું તું બહાર નીકળી તો બહાર જવાય નહિ ડર લાગે, અને ઘરમાં ને ઘરમાં બહ કંટાળા બહાર દુનિયા કેટલી મહત્વ છે ને, ઘરમાં રહ્યા પછી સમજાવી,
સાચી વાત અને આપણા વિસ્તારમાં તો ઘણા લોકો કેવા સંક્રમિત થઈ ગયા હતા, કેટલા બધા લોકો લોકોને કોવિડ થઈ ગયો હતો, એટલે આપણને તો બહાર જતા બી કેટલી બીક લાગતી હતી
હા, એ મારા એક કાકા છે એમને પણ કોવિડ થયો હતો પણ સારું નસીબ કે તેઓ સાજા થઈ ગયા એમ
સારું થયું ઘરા પરિવાર માટે તે સમય બહુ જ મુશ્કેલ હતો કેટલા બધા લોકોને તો એ ટાઈમે મરી ગયા કેટલા લોકોને દવાખાને લઈ ગયા તા
હા, એજ ના અને એ તર મે ડોક્ટરો આમ બધી વસ્તુ પ્રોબ્લેમ થઈ ગયા હતા કેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા તા ઘણા લોકો ઘરમાં ક્વોરન્ટાાઈન થયા ત
હા, અને એ ટાઈમે તો પણ એ સમય દરમિયાન સારું થવાય ડોક્ટરો અને નર્સો એ બહુ જ મહેનત કરીબ બો જ
હા હા. હા સાચી વાત છે કેમ કે એ લોકો ન મેનેજ તો દિવસ રાત લોકો લોકોની સેવા જ કરી છે એમ બધાને જીવન બચાવવા માટે કેટલી મહેનત કરી
હમ અને ઘણા લોકો જરૂરિયાતમંદોને પણ ખોરાક પહોંચાડતા હતા.
હા સાચી વાત છે કે બધી જગ્યાએ ખાવા પીવાની પણ કેટલી બધી મુશ્કેલીઓ સર્જાઈ ગઈ ને એવું બધું હતું ને
હમ્મ
હવે મુશ્કેલીને તમે માણસ તયા પણ સારા સારા આપણનું ઉદાહરણ જોવા મળે એમ
હા એ વસ્તુ બી છે. અને પછી તો જયારે વેક્સિન આઈ ત્યારે તો કેવું થઈ ગયું લોકોને થોડી રાહત મળી હતી. પણ એમ કે કોણ પહેલો ડોઝ લેશે કોણ પહેલો ડોઝ લેશે એટલે વેક્સિન આઈ ત્યારે બી એટલો જ ડર હતો કે લેવી કે ના લેવી
હા સાચી વાત છે. મને ભી પહેલી વખતમ ડોઝ લેતે થોડો ડર તો લાગ તોતો પણ પછી હવે જરૂરી બી થઈ ગય તો આપણા જ માટે
હા. મને પણ એવું જ હતું પણ કઈ સમજાયું કે વેક્સિન તો ખુબ જરૂરી છે હવે નહી લઈએ ને પછી આપણને કોરોના થઈ ગયો તો આપડે કેટલું બધું સહન કરવું પડે ને એમાં ઘરમાં પણ બધા હોય તો બીજા કોઈને ચેપ લાગી જાય તો કેટલું
હા એ મને બી એવું થયું હતું કે ડોઝ લીધો હતો ને તો આમ લાઈક થોડુંક ભારે પરંતુ ફરી મને બી તરત તાવ ચડી ગયો હતો.
હા મને બી શરીર માં થોડો દુખાવો થયો હતો તો મેં કીધું કેમ આવું થયું પેલા એક બે દિવસ તો ડર લાગ્યો કે આવો ડોઝ લીધો હવે વેક્સિન થી કઈ થશે તો નહી પણ પછી બીજા ત્રીજા દિવસે તો બધું એકદમ ઠીક થઈ જતું
હા એજ ને કે કોવિડ વખતે આપણને ત્યારે સમજાવ્યું કે આપણું સ્વાસ્થ્ય કેટલું આપડું મહત્વનું છે એમ
હા અને સ્વચ્છતા રાખવાની સારી રીતે એવું પણ પડી ગઈ કે બધું આપણે સાફ રાખીએ તો એનાથી આપણને જ નુકસાન ના થાય
હા અને આમ શું કેવાય કે આપડે બહાર જઈએ તો આમ પરિવાર મિ ત્રો સાથે કેવું આપડે સમય જ પસાર કરીએ છે ને એની કિંમત આપણને ત્યારે સમજાય એમ ઘરમાં ને ઘરમાં રહે્યા ને ત્યારે
હા એ વાત તો ખરેખર તારી સાચી. અને જીવનને આપણે થોડું અલગ રીતે જોવાનું શીખી ગયા છે કે કેવી રીતે જીવવું અગર બઉ પૈસા હોય તો બી કેવી રીતે જમવું રહેવું પછી આવું બધું બંધ થઈ જાય તો આવી મંદી માં આવી મંદી માં બી કેવી રીતે રેવું કેવી રીતે જમવું લોકોને કેવી રીતે ખાવા પીવા આપવું. ક્યાં જવું કેટલું ના જવું.
. એમ મુશ્કેલ સમય બી ઘણો બનું હતું અને આપણને શીખવા બી ઘણી બધું મળ્યું. કે કેવી રીતે તમે ઇન્ટરનેટ વાપરશે કે કોઈના પાન મસાલાની આદતો હોય તો બધા કેવી રીતે બધી મુશ્કેલીઓ નો સામનો કરે ને બધું કોવિડમાં શીખાય ગય હલો હલો હલો હલો. હલો હલો.